કઈ નહી બેઠા, જો તો શું કરે?
કઈ નહી હ નવરી રે, બેઠે તો મે તો હાલ ફોન કરું. શું કરો બધાય?
બધા બસ જો ઘેરે છે ને, વરસાદમાં.
છે.
હા, અંધાર થયો છે, હવા ન એમ તો ઘડીક આવે, ઘડી તડકો
હા, અમારે કાલ રાત ન ચાલુ જ છે. ક્યાં બંધ જ થાય, બંધ થાય, થોડીક વાર આવે.
તમારે તો.
હા, હવે એકવીસ તારીખ થી ત્રીસ તારીખ. સુધી નાગાહી છે ને, એટલે દસ દસ દિવસ ની આગાહી છે, બધામાં તમારે ઈ બાજુ
હા, અમારે યાર. હા, અમારે અંધાર ઘડીક હોય, ઘડીક ઓલું હોય.
એટલે કા ક્યારેક ફૂલ આ, વે ક્યારેક ધીમો પડી જાય, એવો ચાલો ને ચાલુ.
તડકો નીકળે, અમારે તો એવું છે.
હવા તડકો તો બે દિવસથી અહીં નીકળો જ નથી.
હા, હાવ.
એમના વરસાદ ચાલુ ને ચાલુ છે, વહી જાય તો, એ તડકો તો નીકળતો જ નથી. તો એ જોને એટલે જ, એમાં જ બીમાર પયડા.
એમાં જ તાવ આવી ગીયો.
હા ઈ પણ વાત
હા. વાતાવરણ એવું હોય એટલે પછી થવાનો જ છે. ઘડીક તડકો ને ઘડીક ઠંડીન, ગરમીન બધુંઈ ભેગું થાય ઋતુ એટલે પછી.
હાલો ને હવે રજા પડે હાતમ આઠમની એટલે આવશું.
હમ્મ. બધા હુ ગિયા.
હા. ફરવા તો જાવું છે હો આ વખ તે. હમણાં ગીયા જ નથી ક્યાંય કાં? હા. ક્યારના ગયા નથી, એટલે આ વખતે હાતમ આઠમ ઉપર આવે એટલે ક્યાંક પ્લાન બનાવીએ.
હા, હા. તારો અવાજ ઓછો આવે હે. બાર વાઈગા.
હંભરાઈ હવે?
હા હવે આવે સે.
ક્યાં જાઉં આ વખતે, ક્યાં જાહુ બોલ?
અમ્મ દ્વારકા કે કેદારનાથ કે, ઈ બાજુ. સોમનાથ છે.
સોમનાથ તો આપણે જાતા જ હોય, એટલે સોમનાથમાં બાજુ નહીં. ક્યાય ના ગિયા હોય, ઈ બાજુ જવાય.
દ્વારકા ની ઈ બાજુ નથ ગિયા.
હા દ્વારકા નથી ગિયા. કેમ કે, કેદારનાથ તો હવે બનાવીએ તો કેદારનાથ તો અત્યારે જવાય નહીં. જો વરસાદ છે, એટલે વરસાદનો તો ચાર મહિના બંધ જ હોય.
શિયાળામાં એ બંધ હોય. અત્યારે હવે બંધ થવાની તૈયારી હશે. ચાલુ હઈશે પણ ન્યાં ચોમાસું હે, એટલે વરસાદનું તો ન્યાં પછી કાંઈ હાલી હકે, એક તો ઠંડી હોય ફુલ. વરસાદ એઈ ચાલુ હોય. એટલે એમાં તો માણસો બહુ જઈ ન હકે.
હા.
જાઈએ તોય પછી બીમાર પડીએ.
હા. વરસાદ તો પછી, ન્યાં ઈ બાજુ તો ફૂલ હોય એટલે
હા. ને હાતમ-આઠમમાં એટલી અમાર સ્કૂલે રજાઈ નો હોય. ત્રણ દિવસ નીન બે દિવસ ની જ રજા હોય એટલે. જવાય નહીં, હવે વાહેથી આપણે જાઈએ એટલે એક દિવસ તોન ન્યાં તમાર ઘરે પહોંચતા થાય. ન્યાં થી પછી આપણે જાઈએ હરિદ્વાર હુધી, તો ન્યાં એક દિવસ પહોંચતા થાય. ને ન્યાંથી પાછા અહ કેદારનાથ જાવુ હોય એટલે, ન્યાંત કેદારનાથમાંન કેદારનાથમા, ત્રણ દિવસ આપણે ગણવાના રેઈ.
હા.
એટલે તો અઠવાડીયુ આપણે હોય તો જ હાલે, એટલે ઈ તો હવે દિવાળીનું વેકેશ શન માં જ જવાય. અત્યારે તો ક્યાંક બે-ત્રણ દિવસમાં જઈ હકે ન ફરી હકેન ન્યા જવાય.
હા દ્વારકા છે
ના દ્વારકા જે એટલે દ્વારકા જો પેલા તો હર્ષદ આવે હર્ષિ દીમાનું મોંદિર છેન ન્યા
હમ્મ
હા એટલે હર્ષદ ન્યાં જાતું અવાય દ્વારકા જઈ આવાય બેટ દ્વારકા જય આવાય. પછી ન્યાથી બાજુ બાજુ બધું નાગેશ્વરને છે એટલે ન્યા જય આવાય, હા દ્વારકાથી ઈઅ ઓખાઈ થોડુંક જ થાય ને શિવરાજપુર બીજને એ બધું
ન્યા દરિયે તો અત્યારે નક્કી ન હોય
ના દરિયા તો અત્યારે ખુલ્લું ના હોય બંધ હોય. આ વરસાદના લીધે પછી પવનને ફૂંકાતો હોય ન તો પછી ન્યા તો બં ત્યારે કરી દીધું હોય ખુલ્લું ના હોય ગમે એ બીચ ઉપર વધારે તો તે આપડે દ્વારકા ન બેટ દ્વારકા જાત તો આવશું બીજું હું
તમે આવો બધું નક્કી કરું સુ
હા મુ આમે તમાર ફરવા જઈ ક્યાંય એવા સ્થળ હોય તો ન્યા ફરતા આવશું
હા બધી ખબર હા
હા ન્યા આપડે બાજું કેવું છે માલ બાપા નું મંદિર નાનું મંદિર ને બધું છે ને
હા લ્ય આટો માર્ય
હા કે હવે કેદારનાથ જાવાનો પ્લાન હતો પણ હવે કેદારનાથ તો ન્યાતો અત્યારે બોવ વરસા હોયતો હવે એટલે બર હા એકવાર અમે જઈ આયવા પણ તોય અમાર પાછી જવાની ઈચ્છા હે કે ત્યારે તો અમે બે જ ગ્યાતા હસબેન્ડ વાઈફ હા હવે અત્યારે બધાય ફ્રેન્ડસ હારે જાવાની ઈચ્છા હે એટલે બધા હોય તો મજાય આવે ને.
એ હા ને કેદારનાથ આપડે ગયાતા ઈ બાજુ પછી બધું રાજસ્થાન ને ઈ બાજ જુ બધું આવે તો ઈ ફરાઈ જાય.
હા એ બજું બધું સાજા બિલ જોઈએ ને પાછા
હા પા એટલા દિવસ પછી રજા એ હોવી જોઈએ ને
હમ્મ
ત્યારે તો હા ઉનાળાનું વેકેશન કે દિવાળીનું વેકેશન કેવાયન દિવાળીન વેકેશનમાં શિયાળો હોય તો ત્યારેય બંધ હોય કેદારનાથ એટલે ઉનાળાન વેકેશન હોય ત્યારે જ ત્યારે જ હાલે એટલે દસ-પંદર દિવસ હોય તો ન્યા થી તો પછી કેટલા પ્લેસ છે જો ઉદયપુર ને આગ્રા ને જયપુર ને એ બધું જયપ પૂરે આખો દિવસ આપડે થાય બધા સ્થળે જય ન્યા એ કેટલા બધા સ્થળ હે ફરવાના.
ઋષિકેસ ને પછી બી જોવા જઈએ, હું આવે રામઝુલા ને, લક્ષ્મણ ઝુલાની બધું છે.
હા.
ને એ બધા એમાં ન્યાં તો દસ પંદર દિવસ તો આપડે હોય જ. જ ફરવા જાય તો.
હમ્મ.
એટલે એ બાજુ તો મેળા અ ત્યારના આવે.
હા, એ તો પછી તો આપડે નજીકના સ્થળ ઉપર રાખ્યું.
હા, હવે રજા મળે, સાતમ-આઠમ ને હવે કેટલી વાર છે. ક્યા રહે સા તમામ
મહિનામાં છે.
પેલા આઠમા મહિનામાં છે ને, નવમા મહિનામાં આઠ મા મહિનામાં તો રક્ષાબંધન ને, પંદરમી ઓગસ્ટને એવું બધું આવશે ને?
હા, નવા મહિનામાં કેટલી ત્રણ ચાર કારીખ એમ છે.
અલ્લે નવ અમ નમ સ્ટાર્ટિંગમાંચે કે એન્ડ મામાંચે
હા, હા, ત્રણ-ચાર સાારી છે, સ્ટાર્ટિંગના.
એ નવમ મહિનો સ્ટાર્ટ થાય ત્યારે જ છે, એમ ને?
હા.
હમ્મ, તો રક્ષાબંધન અઠાવીસ તારીખે છે ને, આઠમાં મહિના અઠાવીસ તારીખે હા, એલે આટપમે નામાં રક્ષાબંધન નવમા મહિના માં તો રક્ષાબંધન ઉપર આવતા રે તો એ હાલે.
હા.
હા, એટલે ના એટલે બે ત્રણ દિવસ જ ર પછી સાતમ-આઠમ ના.
હા, હા.
પ્રાબંધન છે.
હા, હા.
પાછી સ્કૂલે અઠવાડિયાની રજા આપે ને.
ઈએ નીરી.
હા, સ્કૂલે રક્ષાબંધન એક નહીં, જોઈ અમારા અહિયાં. આપડે ત્યાં ગામડે જેમ. પાંચમની કે છઠ, ને રજા પડી જતી હોય, એમાંયા પડ અહીંયા સાતમ ની રજા ન હોય, અહીયા ખાલી જન્માષ્ટમી અને ન બે દિવસ ને જ રજા હોય.
અગાઉથી પડી જાય, અમારે કોલેજ કોલેજમાં ને એમ ના હોય, આઠમ ની એક-એક દિવસની
હા, તો ત્યારે તમાર નોમની નેમ કઈ ના હોય.
ના, ના એમ ન હોય, પછી બીજ નહી હોય.
હા. અમારે અહીંયા એમાં જ હોય, જન્માષ્ટમીની ને નવમની હોય સાત ની હોય ને, આપડે ગામડે કેવું હોય કે, પાંચમ છેટની એટલે. કે અઠવાડિયાની રજા પડી જતી હશે.
રક્ષાબંધન આવશે ને, તો આ બધી મજા પડી જ પછી તો બે ત્રણી જાડા
હા, એલા આઠમાં નવમાં મહિનામાં. તો રજા જ પડવાની એમાં તો પછી બહુ બધા આવે તહેવાર, એટલે પી કે રજા પડવાની જ હોય.
હા. પછી નવરાત્રી, પછી દિવાળી
તમાર કોલેજમાં જન્માષ્ટમીનું ફંક્શન હોય કે ન હોય?
હા, હોય ને. રાખે પહેલા અગાઉ રાખે.
હા, એમ જ જન્માષ્ટમી પહેલા અમારેઈ સ્કૂલે એમ જ હોય.
રાધા ને કૃષ્ણ બને ને પછી ડાન્સ કરે. મટકી ફોડ રાખે. એવું બધું સજાવટ કરે, બોવ બધું. પછી ગણેશ ચતુર્થી ને હોય તો તઈએ ઓલું કરે.
ત્યાં ગણેશજીથી લઈ આવતા હશે ને? હા.
પછી તઈએ ડાન્સ ને બધું તઈએ એવું રાખે. કે એવું ફંક્શ શન ને એવું તો ચાલુ જ હોય.
હા. એટલે જેમ તહેવાર આવતા હોય તહેવાર ઉજવતા હોય.
હા, હા. ન્યુ-ન્યુ આવે ને એમ ઉજવવે. હમણાં ન્યુ એડમિશ શન આઈયા તો એનું વેલકમ પાર્ટી એવું બધું હોય.
હા. ને એમાંઈ ફંક્શન રાખતા હશે. તો-તો હમણાં ગુરુ પૂર્ણિમા આવવાની સે, એટલે ગુરુ પૂર્ણિમાના એય ફંક્શન હશે જ. હા.
થોડાક
ત્યારે તમારા, હા ટીચરનીન પૂજાને એવું કરવાના હશે ને તો-તો.
હા.
હમણાં ગુરુ પૂર્ણિમા કેટલી તારીખે શે? ઓગણત્રીસ તારીખે સે ને?
હમ્મ-હમ્મ.
હા. હા. આ મહિનામાં જ છે ઓગણત્રીસ તારીખે છે. બુધવારે કા ગુરુવાર એવું કંઈક છે.
હા ગુરુ અમારે ન્યાં છોકરાઓને બધી આ ફંક્શનની તૈયારી કરવાની હોય ને ડાન્સ ની એટલે પછી ખબર છે, કે ઓગણત્રીસ તારીખે છે એમ.
બસ હવે આમ રાખો.
હા. અમાર નાના- નાના છોકરા હોય ઈ લોકોને પછી એના મમ્મમી-પપ્પા ને એને બોલાવે છ. કૂલે એની પૂજા કરાવડાવે. ટીચર હોય તો ટીચરની પૂજા કરવાની.